કેમ છો? મજા મા? બસ બસ મજામાં, જય શ્રી કૃષ્ણ તમે કેમ છો?
બોલો બીજું?
બસ ચાલે છે. શાંતિ છે. તમારે કેવું છે ભણવામા?
તમાર અવાજ બઉ ધીમો આવે છે.
હલો જય શ્રી કૃષ્ણ અવાજ આવે છે.
હા અવાજ આવે બરાબર આવે છે, બોલો
બોલો બીજું શું કરો છો.
હું બસ આા બેઠી છું બધાના ફોન મારે હવે થોડા ઘણા રહ્યા છે. છે, ત્રણ ચ એટલે વિચાર્યું કે પતાય રહઉું તો ખબર પડે કે આગળ આવવાના છે કે શું છે.
અચ્છા અચ્છા મારો પણ આવું જ છે.
બરોબર બરોબર બીજું બધું કેવું ચાલે છે તમારે
બસ હમણાં હું બારમો પાસ કર્યો છે, હવે જોઈએ આગળ કોમર્સ લાાઈનમાં શું છે.
શ કહો છો તમે તમારો તો દીકરો ને દીકરી છેને, એ
હા હા હા
હા બરાબર તો અચ્છા તમારું બારમું પાસે જ ભણેલા છ, એટલે
હા હું ખાલી બારમ પાસે જ ભણેલો છું ને એટલા માટે
અચ્છા તો આગળ ભણવાનું વિચારો છો એવું છેને
હા આજકાલ તો ચાલે છે ને કે દીકરા દીકરી હોય તો પણ આપણે ભણી શકીએ આગળ
હા એ વાત બરાબર તમારે ભણી શકે બરાબર બરાબર હા, એ તો ચાલે હવે તમારે એક સ્ટુડન્ટ તરીકે ભણવું હોય, તો ચાલે આમ ડિગ્રી તો હોય ને એવું સારું કેવાય આમ
એટલા માટે પછી જોઈએ હવે આગળ હો મજામાં બોલો
બરાબર બરાબર બોલો હ અત્યારે આજે તો સરે લેટ ઉઠી થઇ ગયુ તો ઉઠવામાં
હા
એટલે પછી ડાયરેક્ટ ના જમવાનું જ કર્યુ
હ હા પણ આજે હું તો ખૂબ જ વહેલા ઉઊઠી ગઈ હતી, તો ઘર કામ બધા પતાવવાના હોય ને તો એટલા માટે ઘર કામ પતાવતી હતી. કામ વાળી ભાઈ એ નથી આઈ આજે તો બધું ઘર કામ કરવું પડે ને હવે વાસણવાળી એ નથી. આવીય ને કપડાં વાળી એ નથી આય તો વાસણ કપડાં બધું કરવું પડે ને હવે જાતે જ કરવું પડે બીજું શુ
હા એ તો હવે ગામવાડીઓ ન બહુ ત્રાસ છે. અત્યારે આજકાલ કોઈ તૈયાર જ નથી કામ કરવા માટે અમારે બી આ થોડીને જતી રહી ત કામ વાળી અને હવે કે મારે પાછું બાંધવાનું છે. એવું કામ વાળી શું સારી છે અમારે ભરોસા વાળી છે. એટલે અમે એને પાછું મૂકી દીધું બે દિવસ માટે ના પાળી ગઈ હતી કે એી કરવું હોય મારે મારું પછી મુશકે રીતે પાશુવાણે
ના અમારે તો એવું નથી અમારે તો મારે ઘરે છોડીને જતી રહે છે. અહી અમારા એ કામ વાળી ટકતી જ નથી.
બબ બબ એવું હા હા
વધી ર છે પણ વાસણ વાળી નથી રહેતી તો હવે વારે ઘરે બદલવાની પડે છે વાસણ વાળી તો
અચ્છા
મને તો પ્લીટ થાયને પછ
બીજું શું બનાવવાનું છે, રાત્રે તમારે
હા છે તો રવિવાર છે તો ખીચડી જોઈએ છીએ ખીચડી બનાવી દે ને હલકી ફૂલકી તો ચાલે
રાત્રે પાચનમાં એ સારું હા હા રાત્રે પાચન વા એ સારી રે ને ખીચડી
હા ખીચડી તો શું હળવો ખોરાક ને એટલે આપણને ચાલે કે ખાઈએ ને તો ચાલે અમે હવે જોઈશું હવે બહાર જવાની ઈચ્છા છે રવિવાર છે એટલે હા તો પછી જોઈએ શું કરીશું કઈકને સર ઘરમાં આપણું ખોરાક બનાવીને જમી લઈશું
હા દીકરી એ એને તો ના પાડી કે તો ખીચડી નહી ખાય પણ હવે બધા માટે થોડી અલગ અલગ કરવાનું હોય.
જેને ખાવું હોય ખાયને તો બારે તો છે જ બહાર જઈને ખાઈ આવે બીજું શું
હા બરાબર બરાબર બીજું તમને ગાડી ચલાવતા આવડે છે
હા ગાડી ચલાવતા તો આવડે છે એવું નથી
અચ્છા અચ્છા જનાવો
ના ના ફોર વ્હીલર તો નથી આવડતી ટુ વ્હીલર ગાડી એક્ટીવા આવે પછી ગાડી કાર તો ના આવે
બરોબર બરોબર હા બરાબર વાત તમારી જોઈએ હવે આપડે શીખવા જવાનું વિચાર છે તમારે આવુંશે ભેગા ભેગું
હા તો ચલો જઈએ છીએ આપડે હું પણ આઈશ તમારી સાથે જય્યારે તમે કો
હા ઠીક છે શુંને હું તમને કઈશ જયારે જવાનું મારે નક્કી થશે ને એટલે કહીશ તમને
હા બીજું બોલો તબિયત પાણી સારી છે ને
હ મારી તબિયત પાણી બધું સારું છે તમારી તબિયત પાણી ઠીક છે
ના બે દિવસ થી શરદી તાવ અને થયો છે તો ડોક્ટર પાસે ગઈ હતી
બરોબર બરોબર શું કીધું ડોક્ટરે
ડોક્ટર ડૉક્ટરે તો ત્રણ દિવસનો ઓલ્શન આપી છે ત્રણ દિવસની દવાઓ આપી છે. કીધું છે કે લોંગ ઓડિયો બીજું શું
બરોબર બરોબર ઠીક
હવે જોઈએ ફરક પડે તો ઠીક
નહીં તર પછી તો મને લાગે છે બોટલો ચડાવ
હા એટલા માટે જ તો ત્રણ દિવસની ગોળીઓ તો આપી છે હમણાં
અચ્છા અચ્છા બરોબર બરોબર.
જોઈઓ હવે ઠીક છે. થાય તો સારું ને પછી બોટલો તો બહુ મોંઘો પડે ને પછી વરી
હા એ તો હવે ત્યાં રોકાવાનું હોય એટલે તો બહુ મોંઘુ પડી જાય આપણને પણ અત્યારે શું વાતાવરણ બી એવું જ છે ક્યારે ગરમી રહે છે ક્યારે ઠંડી લાગે થોડી ને ક્યારે વરસાદ ના છીતા હવ અમારી બાજુ તો વરસાદ એટલો નથી.
ના અમારે તો બઉુ છે મારો દીકરો એ બીમાર પડી ગયો એને મારા લીધે છે ને શરદી થઈ ગઈ. છ અવે.
અચ્છા-અચ્છા એવું છે. હા તો પછી. હવે સોમવાર નું તમે બી ખાધું હશે બાર જ અત્યારે તો બારનું બહુ ઓછું કરી નાખ્યું અમે લોકોએ
ના પાડે તો મારો છોકરો છે ને કશું ઘરનો વધારે ખાતો નહી. તો બહારનો જ ખા ખા કરે તો તો બીમાર પડી જાય ને.
તો બરાબર મારી વાત
તો હવે જોઈએ બારનું આજે જવાનું હતું પણ આજે તો રવિવાર હતું ને તો બધા ડાક્ટરો અ પોતાની ક્લિનિક નહી હોય ને રવિવાર એટલે તો રજા બીજું શું.
હા રવિવાર એટલે આપડે તો એવું જ.
તો પછી હવે કાલે ડાક્ટર પાસે બતાવી આવીશું એને જોઈએ શું કહે છે.
દીવ તમારી દીકરીની સ્કૂલ તમે બદલી એ સારી છે સ્કૂલ અ નિશાળ.
હા સારી છે એમ. તો સારી છે ભણાવે છે એવું નથી. હા સારી જ છે ભણ બહુ ભણાવ એમ.
સારું ભણાવવામા છે એવું.
હા મસ્ત ભણાવે સારા હ છે.
શું સમય છે ત્યાં નિશાળનું.
અ સવારે આઠથી બપોરના બે.
ઓ અચ્છા હા. તોતો તમારી દીકરી થાકી જતી હશે નઇ ઘરે આયા પછી જમી ને મઊંઘી જતી હશે.
હા પણ ના વચ્ચે છે ને બે રીસેસો પડે ને. જમવા કરવા માટે પડે છે.
અચ્છા અચ્છા બરાબર એવું હોય છે.
વીસ વીસ મિનિટની પડે તો જમી અને થોડો એ કરી લે તો ચાલે ને પણ તોય ઘરે આવીને તો થાકી જ જાય ને આંખો દાડો ભણભણ થોડી કરવાનું હોય.
હા એ તો એને આખુદાળો ગણભણ કરવાનું હોય હવે દસ મ ધોરણ તો એવું જ હોય ને એનું.
હા.
હવ.
તો ઘરે આવે. બસ કાલે હવે સોમવાર છે તો જે હતું બધું સવાજ તો કામ કામ બધું ચાલુ થઈ જશે.
બરોબર બરોબર હવે કાલે નાસ્તામાં શું બનાવાનું છો?
જોઈએ કાલે તો સોમવાર છે ને તો થેપલા બનાવવાની ઈચ્છા છે. થેપલા, ભાખરી કશું હોય ને તો એ શું બાળકો ખઈ લે છે થેપલા અને ભાખરી.
હા એ તો પછી શું છે, અથાણું, છૂંદો કા તો પછી દૂધ દહી કોઈ ની જોડે બી ખવાય, ને ચા
ખવાય એવું, હા, ના પણ અમારા તો છે ને મારી છોકરી છે ને એ ચા સાથે જ ખાય. ટિફિનમાં હવે જે બાળકો કે તો એમના પર આધાર છે હવે એ લોકો ખાસે ને.
એ તો વાત બરોબર તમારી તો શું સવારનું લું હોય ને બાર વાકી ખાય એટલે કઈક સારું જ ખૂબ પડે ગરમ નાસ્ત હોય તો.
હા-હા. આપણેે બનાવી આવીશું પછી તો એ લોકો ખાય નહી ને તો એમનીથી પૂછીને જ કરવું પડે, આપણને તો
પછી ના ખાય ભૂખ્યાને ભૂખ્યા રે ને વળી એટલા માટે,
હા બરાબર બરાબર. તમારી પેલી બેનણીઓ મજામા બધી.
હોવ મજામાં બસ ચાલે જ.
તમે લોકો બધા ઓટલા વાર બેસો છો અત્યારે કે નથી બેસતા.
અજય.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
અ સાંજે તો નહી પણ રાત્રે થોડો છે, ને વાત વાતાવરણ સારું હોય, ને તો અમે બેસીએ છો અડધો એક કલાક બેસી એ આખે દિવસ ના થાકેલા હોયએ તો પછી બેનપડીઓ સાથે બેસે ને, હા બેડફળીઓ સાથે બેસી ને તો થોડું સારું લાગે ને પછી.
તો વાત બરોબર પણ ચાલુ દિવસોમાં તો ના બેસે ખાલી શનિ રવિ માં ચાલે બેસો તો,
હા રાત્રે શું પછી મોડો થાય ને તો એ ચાલે, કારણ કે રવિવાર હોય તો ભલે મોડા ઉઠીએ તો ચાલે જ ને,
હા, ચાલે હવે રવિવાર એક દિવસ મળે તો અરા લોકોને તો ચાલે,
એ જ હવે બાર વાતાવરણ હવા સારી હોય ને તો અમે બેસીએ છીએ,
હા, અચ્છા અચ્છા બરોબર બરોબર બરોબર ઠીક બોલો બીજું બધું. અમે તો જોઈએ, બાર જઈ શું કદાચ ઠીક
અમે પણ જોઈએ, એ કે છે કે છોકરી કે છે કે જમીને છે ને કશી બહાર ફરવા જઈશું, એમ રવિવાર છે તો થાય